હા બોલો બસ મજા કેમ છો તમે?
બસ સરસ
ઉઠી ગયા તમે આજે વેલા
હ. આજે થોડું વાતાવરણ ઠંડુ છે, એટલે
હા અમારે કાલે વરસાદ પડ્યો હતો.
હમ્મ બરાબર.
હા બોલો.
મોબાઈલ વિશે વાત કરશું આપણે આજે મારે જાણવું તું.
હા બોલો.
મોબાઈલ. જરૂરી વસ્તુ છે, એ પણ બરાબર છે. પણ થોડું આમાં અમુક એમના ફ્યુચર્સ ખબર નહીં પડતા હા ને ગેરફાયદાય છે, તો ઘણી વખત અ બિક લાગે કે આપણે ફોન મોબાઈલ તો હોય તો સારું પણ અને મોબાઈલ ના હોય તો એ સા અને મોબાઈલ ના હોય તો એ પાછું જરૂરી એટલું જ છે જેટલું જરૂરી છે, એટલું અનજરૂરી એટલે આમ ઘણી વખત બીક લાગે સ્કેમ થતા હોય છે, બધા એટલે આપણને થોડું
અત્યારે તો સ્કેમ બધા થાય છે, તો એમાં તો અત્યારે ત તમારે મેસેજ આવે નોંન સાદું એમાં છે ને તમને કે કે આ કઈક લોટરી લાગી છે, ને એને ક્લેમ કરવા માટે આ લિંક પર ક્લિક કરો ને ઓટીપી આવશે એવી રીતે કરીને પછી તમારું બેંક અએકાઉન્ટ હેક કરી લે
તો આવાયાથી આપણે ધ્યાન રાખવું જોઈએ
હ એ પણ છે, પછી ફોટો આપણે કોઈ અપલોડ કરીએ તો એમાં પણ એડિટિંગ કરીને ચીટિંગ કરે છે, લોકો
હા.
એટલું અઘરું છે, બધું અત્યારે મોબાઈલ સારો પણ છે, અને અત્યારે વાયરલ વિડીયો વધારે એ થવા માંડ્યું છે. એના કારણે થોડું ડર લાગે
હમ એટલે જ
અને અમુક મોબાઈલ ના તો ખબર જ નથી પતી કે આમાં શું આવે છે શું નહી નવું નવું અપડેટ તું હોય આઈફોન છે એ વિવો ના ફોન પણ હોય એ તો પણ અમુક ફીચર આપણને ખબર હોતા નથી.
હા એ તો છે.
અગ્રું.
હા પછી એમાં અલગ અલગ અત્યારે તો એઆઈ ના લીધા અલગ અલગ ફીચર્સ આવે છે પછી કેમેરા પણ એટલા બધા
એટલે ધંધા માટે સારું છે તો કઈક કે આગળ વધવું હોય તો એડિટિંગ છે એ બધું જાતે થઈ શકે છે જો આપણને થોડું ઘણું પણ ફાવતું હોય. તો એડિટિંગ સારું થઈ શકે. કે એડવર્ટાઈઝિંગ બેનર વનર આપણે પોસ્ટર બનાવી શકીએ છે એઆઈ ની મદદથી
ગૂગલ માં પણ આપણે કશું પૂછવું હોય કશું હોય. એમ આન્સર જલ્દી આપણને મળી જાય
સાચી. હાલો. હલો. હલો. અવાજ આવે છે. હલો